હા કેમ છો તમે
હા હું મજામાં છું. જય શ્રી કૃષ્ણ!
જય શ્રી કૃષ્ણ, ઘરે કેમ છે બધું?
હ હલો
હલો કેમ છો તમે હલો હલો
હા બોલો ને અવાજ આવે છે હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું તમે
હા હું પણ બસ બ મજામાં જ છો બસ આ હમણાં જ જો ને યોગ યોગા કરીને આવી.
અચ્છા એવું છે એટલે જ તમારો અવાજ બઉ ફ્રેશ ફ્રેશ લાગી રહ્યો છે.
આ હા અ હમણા થોડા ટાઈમ થી જ મેં યોગા કરવાનું એક્સરસાઇઝ કરવાનું ચાલુ કર્યું છે
બરાબર તો કઈ ખાસ તો એમ તે ખાસ હતું તમે યોગા કરવાનું ચાલુ કયું
અ જોઓ ખાસ તો કંઈ નહીં હતું પણ થોડીક અ એકચ્યુલી હું પહેલાં બહુ ટાઈમ પહેલાં યોગાને એક્સરસાઇઝ કરતી હતી પછી મને ઘરના કામોમાં એટલી વ્યસ્ત થઈ કે ટાઈમ જ નથી મળ્યો તો એના લીધે થોડી હેલ્થ પર અસર થવા લાગી. એટલે પાછું થોડુંક સાર્ટ કર્યું છે કે એનાથી આપણી હેલ્થ બધી સારી રહી અને યોગા એક્સરસાઇઝ એ તો દરેકે કરવી જ જોઈએ ને
હા એ તો સાચું છે તમારી વાત હું પણ વિચારું છું શરૂ કરવાનું પણ અ આગળ આગળ મતલબ હમણાં આ કઈક સ્ટેપ નથી લેવાતો આળસ આવે છે
તમે આળસ છોડી દો બસ એકવાર તમે છે ને ચાલુ કરી દો શરૂઆતમાં થોડોક તમને વાર લાગશે પણ પછી છે ને તમારી હેબિટ બની જશે અને તમને ખૂબ મજા પણ આવશે અને જો તમારા એટલો બધો સમય નહી હોય તો તમે એટલીસ્ટ ડેલીનો એક કલાકનો કાપ અડધો કલાક તમે વોક કરી જ શકો છો
હા એ તો છે હું લગભગ ત્રીસ ચાલીસ મિનિટ યોગ્ય અને વીસ મિનિટ જેટલું એક્સરસાઇઝ કરું તો ચાલશે
હા ચાલે ને જો યોગા અને એક્સરસાઇઝ બંને કરવી જરૂરી છે અ યોગ યોગા મનને શાંત રાખે અને નવ ચિકતા અ આપણું જે લચીણો પણ હોય ને મતલબ ફ્લેક્સિબિલિટી વધારવામાં મદદ કરે છે જ્યારે એક્સરસાઇઝ શરીરને મજબૂત બનાવે છે
અચ્છા તમને ક્યારે ફ અ ફરક દેખ થવા લાગ્યો
હા જુઓ બે ત્રણ અઠવાડિયામાં તો એનર્જી લેવલ વધી જ જાય છે અને થોડો સ્ટ્રેસ પણ તમારો ઓછો થઈ જાય છે જેમ જેમ તમે એક્સરસાઇઝ યોગા કરો તો તમને એટલી શાંતિ અનુભવાય તમે આખો દિવસ ફ એક્ટિવ એક એવરોવ અને અ તમારી જે સ્ટેમિના છે, એ પણ વધી જાય છે.
વાહ તમે તો હંમેશા ત મતલબ હું તો હંમેશા થાકી જ જાઉં છું. પણ તમે તો બોવ અમ તંદુરસ્ત લાગો છો.
અ હા આજકાલ લોકો છે ને થાક અને ચિંતા બોવ વધી ગયા છે. તો એનો સૌથી સરસ ઉપાય યોગા જ છે. તમે જેમ જેમ યોગા પ્રાણાયામ કરવાનું ચાલુ કરશો ને તો તમને મનની પણ એટલી શાંતિ મળશે અને તમારે થાક પણ નય લાગે.
અચ્છા, તમે કયા કયા યોગાસન કરો છો?
અ જોવો યોગા તો બોવ બધા આવે છે. તો હું તો તાળાસન, ભુજંગાસન, વજ્રાસન અને પ્રાણાયામ કરું છું. અ પ્રાણા અ પ્રાણાયામમાં બ્રાહ્મણી પ્રાણાયામ, અ કપાલભાતી બધા કરું છું. બ્રાહ્મણી પ્રાણાયામ કરવાથી તમારું માઇગ્રેનમાં ઘણી રાહત થાય છે.
બરાબર. મારા ખ્યાલથી એનાથી કોન્સન ટ્રેશન પણ વધે છે ને?
હા, ખરું બોવ એનાથી કોન્સન્ટ્રેશન પણ વધે છે અને તમે ભુજંગાસન કરો તો તમને થાઈરોડમાં પણ ઘણી રાહત થાય છે.
બરાબર અને તમે રન અને તમે એક્સરસાઇઝમાં શું કરો છો રનિંગ, સ્કીપિંગ એવું કઈ?
હ હા અ એક્સરસાઇઝમાં હું હું જેને થોડી સાયક્લિંગ કરી લઉં છું. પછી થોડાક અં અ જેવી રીતે વોમઅપ જેવું કંઈક હોય. અ સ્ક્વૉડ છે એ બધું કરી લઉં છું. જમ્પિંગ જેક છે.
બરાબર, શું જીમ જવું જરૂરી છે?
ના, એવું ક એવું કશું નથી કે તમારે જીમ જ જાવું. જીમ જવું જરૂરી નથી. જો તમે ડેલીના રૂટીનમાં પણ તમે એક અડધો પોણો કલાકનું ચાલવાનું રાખશો અને ઘરે જ તમે હળવી ફૂળવી એક્સરસાઇઝ કરો, તો પણ પૂરતું છે. એના માટે જીમ જવું એવું જરૂરી નથી.
બરાબર, અ એ તો તમે વાત સાચી કરી. પણ મને સૌથી મો ટી પ્રોબ્લમ મોટિવેશનની છે.
હા, બસ તમે મન મક્કમ કરી લો કે આજથી મારે આ કરવું જ છે. જોવો જીમ જાવું એવું જરૂરી નથી પણ મારા મારા ખ્યાલથી તમે કોઈ અ યોગ્ય ટ્રેનર કે યો અ એકદમ સર્ટિફાઈડ હોય. જે અ જે યોગામાં એ એકદમ અ નિપુણ હોય, સર્ટિફાઈડ યોગા ટીચર હોય. એમની સાથે આપણે તાલીમ લઈએ તો વધારે સારું કેવાય. કેમકે, આપણે ઘરે તો કરીએ છીએ. પણ આપણને ખ્યાલ નથી આવતો. કે આપણે આપળો પોશચર બરાબર છે કે નહીં. ક્યારે સો શ્વાસ છોડવો, ક્યારે લેવો એ બધાનો આપણને ખ્યાલ નથી રેતો. એટલે આપણે કોઈ ટ્રેનર જોડે શીખીએ તો વધારે સારું છે.
હા, તમે તો બોવ સારી વાત કરી છે. અને આઈડિયા પણ સારો છે. તમે કોઈ ફ્રેન્ડ સાથે કરો છો યોગા, એક્સરસાઇઝ કે પછી એ કલા જ કરો છો?
ના, હું તો જો ફ્રેન્ડસના સા થે કરવામાં પછી રય જ જાય છે. કોઈ દિવસ કોઈ આવે કોઈ નય આવે. એટલે હું તો મારી જાતે જ મારા નજીકમાં જે એક યોગા ક્લાસીસ ચાલે છે. હું તો ત્યાં જાઉં છું. એટલે મારી જાતે હું એકલી જ જાઉં છું.
બરાબર, તુ તુ હું તુ હૂં તમને જોઈન કરી શકું યોગામાં?
અરે વાહ આ તો બોવ સરસ તમારો વિચાર છે. બિલકુલ તમે મને જોઈન કરી શકો છો અને જો તમે યોગા કરવાનું ચાલુ કરશો ને તો ધીરે ધીરે તમારી કેટલી બધી સમસ્યાઓ ઓછી થઈ જશે. કમરનો દુખાવો છે, માઇગ્રેન છે, શુગર છે. ભલે ધીરે ધીરે અસર થશે. પણ તમારે જડમૂળમાંથી કાઢી નાખે.
બરાબર, મતલબ આપડે આપડી હેબિટ ચેન્જ કરવા પડશે. લાઈફસ્ટાઈલ આખી ચેન્જ કરી દેવા પડશે. બરાબર ને?
બિલકુલ. હમણાનું આપણું જીવન આપ ણું ખાનપાન એવું થઈ ગયું છે ને કે આપણી હેલ્થ પર ઘણી અસર થાય. એટલે આપણે યોગ ગ એક્સસઇઝ એ કરવું ખૂબ જ જરૂરી છે અને એની સાથે સાથે હેલ્ધી ડાયટ પણ એટલું જ જરૂરી છે
બરાબર અને મતલબ એમ કે હેલ્ધ ડાયટ કરવાથી એક્સરસાઇઝ કરવા થી અને યોગા બધું કરવાથી વધારે બેનિફિટ મળે છે બરાબર ને
હા બરાબર તમે એક્સરસાાઈઝ કરો એની સાથે હેલ્ધી ડાયટ લો તો બહુ સારું એનાથી તમને બહુ સારા રિઝલ્ટ જોવા મળે છે અને જંક ફૂડ ખાવાનું કરવું જોઈએ છે.
હા થોડું કંટ્રોલ રાખવું જોઈએ તમને ક્યારે બોરિંગ નથી લાગતા એક્રસાઇઝ યોગા કરવાનું.
હા જો કોઈક વાર લાગે છે પણ હું શું કરું છું મ્યુઝિકની સાથે એક્સરસાઇઝ કરું છું એવું સોફ્ટ ધીમું એવું મ્યુઝિક હું કીને આપણે કરીએ ને તો આપણને કંટાળો નથી આવતો.
બરાબર બિગિનર માટે શું ઇઝી હોય છે. જેમ કે કોઈ નવું નવું ચાલુ કરવું હોય તો.
બિગેનર માટે તમે જો ચાલુ કરવું હોય તો તમે પહેલાં છે આ અ ને શું કહેવાય હળવી ફૂલવી એક્સરસાઇઝ કરો સ્ટ્રેચિંગ સ્ટ્રેચિંગવાળી એક્સરસાઇઝ કરો કે જેનાથી તમારું શરીર લચીલું બનશે અ હાથ પગ સ્ટ્રેચિંગ કરો પછી અ પ્રાણાયામ કરો પછી ધીરે ધીરે આગળ વધો.
હા એ તો તમે સાચું કહ્યું. અને મારા ખાતે પણ રેસ્ટ લેવું પણ જરૂરી છે ને હરેક એસરસાઇઝ પછી થોડું થોડું.
હા થોડું તમે એક્સરસાઇઝ કરો પછી થોડો વચ્ચે તમે રેસ્ટ લઈ શકો છો પણ એ તો તમે ધીરે ધીરે કરશો ને એટલે તમારામાં ઓટોમેટિક તમારામાં એનર્જી આવશે અને તમે વધુ સારી રીતે કરી શકશો.
બરાબર તો મત લબ એક અઠવાડિયામાં કેટલા દિવસ આપડે યોગા એક્સરસાઇઝ કરવા રોજ કરવાનો. તો પછી આપે આપડી બોડીને એક દિવસ આરામ પણ આપવાનો.
જો યોગા તો તમે ડેલી કરો તો સારો જ છે અને તમે અઠવાડિયામાં એકવાર સ્કીપ કરો તો પણ ચાલે તમારે ચિત ડે કરવો હોય તો પણ ચાલે પણ તમે હેવી એક્સરસાઇઝ નહીં કરતા યોગા છે પ્રાણાયામ છે મેડિટેશન એ તો તમે કરી શકો છો એનાથી તમને એન્ઝાયટી સ્ટ્રેસ બધું દૂર થઈ જાય છે.
બરાબર એ તો તમે વાત સાચી કરી તમે મેડિટેશન પણ કરો છો ને.
હા હું મેડિટેશન પણ કરું છું એના એનાથી તો મને એટલું હું રિલેક્સ રહું છું મને સ્ટ્રેસ નથી એટલે બહુ બધા ફાયદા થાય છે અને જો તમારી એક્ઝામ પણ આવવાની હોય તો તમે થોડી વાર મેડિટેશનમાં બેસી જાઓ તો તમને તમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ તમને ઘણું યુઝફુલ થાય છે. જેમ કે છોકરાઓને આપણે વૃક્ષાસન તાળાસન વૃક્ષાસન એ બધો યોગાઓ કરાવીએને તો એમાંથી એમની એકાગ્રતા શક્તિ વધે છે.
બરાબ બર તમે તો વાત બઉ સાચ ચી કરી અને થેન્કયુ મને મોટીવેટ કરવા માટે આ એક એક્સરસાઇઝ કરવાનો નહી તો હું તો કોઈ દિવસ કરતી જ નઇ.
નહીં નહીં હવે તમે કાલથી જ મારી સાથે જોડાઈ જાઓ અને એ આપણા શરીર માટે બહુ જ સારું છે યોગા એક્સરસાઇઝ દરેક વ્યક્તિએ કરવી જ જોઈએ તો જ આપણે હેલ્ધી લાઈઇફસ્ટાાઈલ જીવી શકીશું.
ઓકે ઓકે ચાલો તો પછી આપડે કાલે મળીએ સવાર સવારે.
હા હા બાય. આવજો.
હા આવજ